હાલો.
હા, શું કેવું તમારું, કેવું કેમ છો?
બસ મજામાં, તમે બોલો? તમે કેમ છો?
બસ આ મજામાં જ જુવાની આજકાલ કેટલા તહેવારો આવ્યા જ કરે એટલે એ તહેવારની તૈયારીમાં એટલા બધા બિઝી છે કે વાત ની પૂછો, ને હવે તહેવાર ચાલુ થયા, એટલે લગ્ન સિઝન પણ આવ્યા કરે એટલે હમણાં જ અમારી ઘરે પણ લગ્ન હતા, એટલે એ બધું પતાવીને હવે આ તહેવાર ચાલુ થયા તેની તૈયારીમાં છે. શું કેવું તમારે કેવું ચાલે છે?
કંઈ ને કંઈ તહેવાર આવ્યા કરે એટલે ચાલુજ રે તૈયારી આમને તે એમને ને ખર્ચા બી ચાલુજ રે, પણ હવે થોડું કોઈ વાર કઠિન પડી જાય કે આપડે લોન મારી વધારે હોય, તે ટાઈમે મારે થોડું કોઈ વાર પ્રોબ્લેમ થઈ જાય લોનને ખર્ચ જો કે કોંઈ બીજી ઇમરજન્સી આઈવી હોય, ને તેહવાર પણ સાથે આવી જાય તો ઘણીવાર પ્રોબ્લેમ થઈ જાય છે. તમારે કેવું, એવું કંઈ થાય છે, તમારે?
હા, અમારે પણ એવું જો ને હમણાં હોળી તુળેટી પઈતી એટલે બધા એમાં ખર્ચા થઈ ગયા ને હવે થોડાક માંદા પડે એટલે પાછા એના હોસ્પિટલના બિલ કાઢવા પડે, એ રીતે બધા ખર્ચા ચાલ્યાજ કરે, એ વાતની પૂછો ને તહેવાર આવે એ એટલે ખાવાનું માંડીને બધું પછી પૂજ જાનુંથી માંડીને બધું જ લાવવું પડે એટલે એમાં ખર્ચા કાઢવાના, પછી કોઈ માંદો પડે એટલે એમાં ખર્ચા કાઢ્યા કરવાના એટલે હવે આ એક તહેવાર પતે ની ને બીજો તહેવાર આવે ને કઈ ને કઈ વચ્ચે આવ્યા જ કરે, લગ્ન થી માંડીને, કઈ પ્રસંગ કે કોઈની ઘરે પ્રસંગ એવું બધો આવ્યા કરે એટલે બધામાં બી પૈસા જયા જ કરે એટલે ને ખર્ચા તો, કેવો કે વાત પૂછો આવ્યા જ કરે ને આપડણે પૈસા કાંથી લાવીએે એની કટોકટી એટલી છેને આજકાલ કે પૈસાની તંગી પડીેયા કરે, લોકો નો પગાર એટલો આવે જ ની એટલે આ રીતે આપડે ચલાવવું પડે
હા, એટલે જ, એટલે જ આપણે મળી લો કે કહે છે કે બચત કરો તમે અત્યારના જમાનાના છોકરાઓ બચત જ નહીં કરતા તમે લોકો, પછી પ્રોબ્લેમ થશે તે હવે આપણને ખબર છે કે હા સાચું ક થાય એ લોકો કે બચત કર્યા કરો તો તો બધી વસ્તુ, ત કામ લાગશે એવી ઘણી બધી બચતો સ્કીમ પણ મને સમજાવી, પણ મેં ત્યારે ધ્યાન ની આપ્યુ પણ હવે એમ થાય છે કે થોડી બચત ચાલુ કરી દઉં, તો આવતા વર્ષોમાં થોડું ભેગું થાય તો આવી રીતે ત નો પાછું જોવું ના પડે કે ભેગું કઈ ખર્ચો આવે જાય તો અચાનક પ્રોબ્લેમ ના આવે, તો તમે કઈ સેવિંગ્સ કરેલછે એ રીતે
હા, પણ દર મહિને મૂકું છું છોક છોકરાઉન નામે હજાર બે હજાર રૂપિયા એટલે જયારે ઈમરજન્સી આવે ત્યારે એ બધા જ પૈસા કામ આવે એટલે એ રીતે મેં થોડી થોડી હવે સેવિંગ ચાલુ કરી છે એસઆઈપી ખોલાવી છે પછી આ બેંકની અંદર બી બધા પોસ્ટ ઓફિસની અંદર બેંકમાં એવી રીતના થોડા થોડા જમા કરી આવું છું એ રીતે છોકરાઓ માટે બચત કરું છું, કેમ કે આગળ જતા ભવિષ્યમાં એ લોકોને ગમે ત્યારે કઈ પણ કામ પડે અથવા ભણાવવાના થી ભણાવવાથી માડી માંદગી ના ખર્ચા કાઢવાના હોય ઘરના બી કોઈના તો એ બધું સેવિંગ્સ જ કામ આવે ને આજકાલ એટલી મોંઘવારીની અંદર બધાની અંદર મોંઘવારી તમે જુઓ તો ગેસ થી માંડીને, શાકભાજી થી માંડીને બધું જ એટલું મોંઘું છે આપડા કમાવા કરતા તો જવામાં જેટલા બધા પ સા એટલે કમાણી ઓછી, લોકો પગાર આપે ની એટલો, ને ખર્ચા એટલા બધા થાય કે વાતની.
હા સાચી વાત છે. બધે જ એ પ્રોબ્લેમ જે, ને એમાં કવુ કે આ તમે કીધું ને એસ આઈ પી ને એવુ તે તો કરતા જ રહેવું જોઈએ, એ તો બંધ ક્યારેય બી નહીં કરવાની ઉપાડવાના પણ નહીં, બીજી રીતે તમે એના સિવાય બીજી ઇમરજન્સીમાં બી રાખી શકો પણ તમારો બોનસ થાય હોય કે એવું એને એફ ડી બનાઇને કે લિક્વિડ ફંડમાં કે જેમાંથી તમે તરત જ ઉપાડી શકો પછી એ તમે મ્યુચ્યુઅલ ફંડમાં નાખી દો તો એ તમને ચાર્જ લાગે પછી ગમે તેમ ઉપાડો તો એટલે એ પણ એક ધ્યાન રાખ વુ જોઈએ ભઈ છોકરાઓ માટે તો તમારી કન્યા છોકરી હોય તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં બી ઇન્વેસ્ટ કરી શકો એમા ઘણું સારું ગવર્મેન્ટની સ્કીમ છે, એને ટેક્સ ફ્રી પણ છે જ્યારે મોટી થાયને એને લગ્ન પ્રસંગ કે કોલેજ માટે પૈસા જોએ તો તમારે કસેથી કાઢવા નહી પડે એ જ બધા કામ લાગી શકે.
હા એ રીતે તો બહુ સારું છે, પણ હવે ધીરે ધીરે બહ બધી એટલી બધી આવી ગઈ છે કે આ ગવર્મેન્ટ એટલું બધું છોકાઓને આપે છે કે ભણવાનો ખર્ચો થી વાંડીને બધું આપણે ની આપણે પાછળ જતા આપવું પડે તો મને ખબર છે. પણ ગવર્મેન્ટ એટલું બી પોલિસી લાવી છે કે એ લોકોને ભણતર માટે ખર્ચો બધો આપે છે. તે હવે, આપડે ઘરની અંદર બી જોઈએ તો આપડે જે સામાન્ય ઘર ના હોય તે એલોકો પાસે બી ઘર નિ હોય તો ગવર્મેન્ટ એ ઘર પણ બ નાવે છે લોકોને, એટલે એ રીતે ગવર્મેન્ટ સારી હેલ્પ કરીએ છે કે જેને મદદ જરૂરી છે એ રીતે ખેતી કરવામાં હોય તો ખેતી કરવામાં બી લોકો ખેડૂત પાસે પૈસા નિ હો તા તો એ લોકો આ શું કરે, ગવર્મેન્ટ પાસે થી લઈને ખેતી કરે છે, એટલે આ રીતે ગર્મેન્ટ એ લોકોને હેલ્પ કરે એટલે લો કો પોતાનો પાક શું કરે બજારમાં જઈને વેચી આવે એટલે સારા એવા પૈસા એ લોકોને આ વે, કેમ કે લોકોને ખબર જ ન થી હોતી કે આપડા જે પાક નો સાચી કિમત શું છે, બજારમાં જાય તો એ લોકોને ખબર પડે કે કિંમત શું છે એ લોકોને કે પાકની.
હા હા. સાચી વાત, એ બધી ગણીને સ્કીમને જે સેવિંગ માટે ઘણી એ લોકો રાખે છે કે મધ્ય મગવાલા જેને પેલો સ્ટોક માર્કેટને એવું સમજ ના પડતી હોય તો લોકો એનાથી દૂર રહેવા માગતા હોયને ફિક્સમાં જ મૂકવાનો હોય તો એ રીતે તે ઘણી પોસ્ટ ઓફિસમાં બી ઘણી સ્કીમો છે જા બધા મૂકી શકે તમે બી એકવાર પોસ્ટ ઓફિસમાં જઈને કો મળી જોજો, તો તમને બી એ લોકો સમજાવશેકે કે કઈ તમારા માટે યોગ્ય સ્કીમ છે, પછી તમારા ઘરે કોઈ વડીલો હોય સિનિયર સિટીઝન તો એના નામની બી સ્કીમ આવે છે સિનિયર સિટીઝન સ્કીમ, જેમાં બી તમે એમના નામે મૂકી શકો પૈસા તો કેવું કે પાંચ વરશ સુધી તમને ત્રણ ત્રણ મહિને થોડું થોડું વ્યાજ આવ્યા કરેને ઘર ખર્ચ બી તમે એમાંથી કાઢી શકો, એ રીતે ઘણી સ્ કીમો હોય છે, સેવિંગ રિલેટેડ બીજું બધું બી ઘણું છે કે તમે થોડા થોડા બચાયને પછી એક સાથે બી મૂકી શકો, પહી છોકરાઓ માટે પી પી એફ બી હોય છે ભાઈ ઘણા એમ્પ્લોઈઝને પોતે એ લોકોના સાહેબ લોકો ખૂબ ભેગા થઈને પેલું એન પી એસ પણ કરે છે, જેમાં કોન્ટ્રિબ્યુશન બંનેઉ સાઈડથી આવે તો એ બી લોંગ ટર્મમાં રિટાયરમેન્ટ તરીકે કામ લાગે.
હા એ પણ છે પછી આ પ્રધાન મંત્રી યોજના, જન ધન યોજના, પછી રાશન કાર્ડ પર બી અનાજ ને એવું બધું આપે એ લોકો જે ગરીબ ઘર ના હોય એ લોકોને સારું એઉ એમાંથી જે લોકો પોતાનું ભરણ પોષણ કરે છે. ખાંડ થી વાણીને ઘઉ, દાળ તું જ આપે એટલે ઘરનો ખર્ચ જો એમાંથી ચાલી રહી છે લોકોને અને આજકાલ જોઈએ તો આપણેે જે ગરીબ ના હોય છે એ લોકો પાસે તો કપડાથી માંડીને બધું અનાજ બી નહી હોતું તુ તો આ રીતે ગવર્મેન્ટ શું કરે રાશન કાર્ડ જે લોકો પાસે હોય તો એ લોકોને બધું ખાવાનું પૂરું પાડે છે એમ જેથી એ લોકોને આપદા નહિ પડે ને હવે આપણેે મંદિર માં ખર્ચો કરીએ એના કરતા ગરીબ લોકો પાછળ ખર્ચો કરે તો થોડો એ લોકોનું બી આપણને પૂર્ણય મળે અને બિચારા જેમ જરૂરિયાત હોય તે લોકોને બી ખાવાનું પીવાનું મળે તે સારું
એ તોક્ કે થોડું થોડું તમારા સેલરીમાંથી તમે સરકાર આપ લોક સેવા બી કરો તો એ પુણિયા તમને જરૂરથી મળે છે એમ એવું નથી કે કે નહીં મળે જ્યારે ને જ્યારે તો મળે તમારે થોડું થોડું આપતો રહેવો પડે એવું નથી કે પચાસ ત કાપી તો પગાર માંથી કે કઈ ભી થોડું થોડું બી તમે મદદ કરી શકો ભેગું કરીને ઘણાં લોકો તો એવું બી કરે છે કે બીજું એકાઉન્ટ જ સ્પેશિયલ રાખી મ કે એમાં દર મહિને ભેગા કર્યા કર્યા તો મોટી રકમ થાય તો કંઈ કોઈ આવેલું હોય કંઈ ડોનેશનનું ત્યારે આપી દે એટલે એ રીતે કામ લાગે.
હા હું પણ એવું જ કરું છું આ ના ના નાની સ્કૂલ જે હોય તો એ લોકોને છોકરાઓને બુક બધા વેચે તે બધા એ લોકોને પૈસા આપી દેએ તો આપણે બિચારા લોકોની જરૂરિયાત મનેને પેલા બહુ થી માંડીને ભણવાનું ને બધ મળે એ રીતે આપણે ર માં આપીએ ને કરતા આ રીતે એ લોકોને આપી દે તો બિચાર એ લોકો બી ખુશ થઈ જાય આપડે બર્થ ડે બી આપણે આવી રીતના સેલિબ્રેશન કરીને કરતા એ લોકો સાથે સેલબ્રેશન કરી તો એ લોકોને એમ થાય કે ચલો આપણને કેટલું આપણી સાથે- લોકો એટલા ખુશ થાય કેવા પહછો એટલે જે એ લોકોને એટલી જરૂરિયાત હોય છે એ લોકો ઉભણવામાં બી હોશિયાર હોય છે તો આપણેે એ લોકોને આ રીતે બોક થી માંડીને બધું એ લોકોને આપીએ તો એ લોકો ખુશ થાય છે મે હમણાં અહીંયા જોઈએ તો આપણેે અહં અનાથ આશ્ર છે ને બધા છે તો ત્યાં જઈને આવી રીતના બુક્સ ને એ બધી નાની સ્કૂલમાં ડોનેટ કરવું જોઈએ તો સારું એમ એટલે આ રીતે આપણે પોતા ખર્ચો જે છે તે લોકોને આપીએ તો સારો
હા તમે સારી વાત કરીધી તમે નેક્સ્ટ ટાઈમ જાઓ તો મને બી લઈ જજો બુક્સ ડોનેશન માટે હું પણ તમારી સાથે આવીશ મારે પણ એ કરવાની અચ્છા છે.
હા જરૂરથી અમારા અહં તો એક મિત્ર મ મંડળ ચાલે છે તો તે લોકો અ આ રીતેજ નોટબુક થી માંડીને બધું આપે છે હમણાં જે ગરમી ના કે એટલે ચકલી માટે બી ચકલી ગળ ને બધું આપે છે તો આ રીતે જે બ બધ જ લઈ જાય છે લોકો તો શું થાય ચકલી પશુ પક્ષી ને બી બધું મળી રહે ને લોકો જે ગરીબ હોય તે લોકોને ક કપડા થી માંડીને બધું આપે છે તો આપડે થોડું દાન એ લોકોને આપીએ તો એ લોકો એ બધાને આપે એટલે રીતે જોઈન્ટ થઇ જશું તે મે તમને કહીશ
તમારા પાસે જાણી ણીને આ બધું જાણીને ઘણું જાણવા મળલ્યું તેના માટે થેન્ક યુ. પાછા મળીશું જ. ચાલો હા બાય.